સ્કા
નમસ્કાર. અજામમ છું તમે કેમ છો.
છો.
શું કરો.
ઓ કઈ નથ થી દેખલો લગ્નાનો માહોલ જોઈને ખૂબ આનંદ આવે છે.
હમ તમે ગયા છો લગનમાં?
હા ગયા છેને લગનમાં તો.
હમ
હમ ઓર સુણાવજો ઘરમાંએ લગન થઈ ગયા એક ન
કી કા છે લગન.
ઘરમાં એમા નાની બેન
અ નાની બહેનના લગન છે હો તારી છે દેખ લો .
સાચી વાત છે દેખલો ઘરમે સજાવટ જોઈન સુંદર કરી છે સજાવટી.
હાસકા લગ્ન ખુદ બધ લાવ આઈ ગઈ છે.
મંડપ સજાયું છે. ને લાાઈટિંગ પણ ખુબ સરસ લાગે છે.
હા
ઓર આપડે ઘર મે કો પધારી છે? ઘણી અવાજ આ રહી છે.
હા મેમાન આયા છે. હાલો.
લગ્નનો માહોલ તો ખુબ છે ત્યાં. આનંદ છા આવે છે.
હમ. સાચી વાત છે.
અને જો બધા મહેમાનો કેટલા ખુશ દેખાય છે. સારું છે?
હમ ઓર.
કાઈ નય દેખ લો. લગ્ન એટલે ખુશીનો પ્રસંગ. બધામ પરિવારનાન માનસોન એકસાથ મલે છે.
સાચી વાત છે.
ઓર સુનાઓ જો.
કાઇ નય ઓર તો.
વર પણ ખુબ સુંદર લાગે છે.
હમ.
તમે વર રાજાનું મલ્યા છે?
હા મલ્યા જાય. એક દિવસે અમે મલ્યા છે.
હા. ઓર વધુ પણ ખુબ સુંદર લાગે છે.
હા સાચી વાત છે. વધુ પણ ભી લાગે છે ને વર પણ ભી લાગે છે.
હા દોનોની જોડી ખુબ સરસ લાગે છે.
સાચી વાત છે આજ કલ કો દેખ લોક દેખ દેખા દેખી મે દેખલો એક એક બડને લોગ કપડા લાવે છે. એ
હા સાચી વાત છે.
પહેલા સાધારણ રીતે લગ્ન થતા હતા. અને અને હવે તો પ્રી વેડિંગ ને શૂ શૂટિંગ ડિઝે ને થીમ ડેકોરેશન ને બધું જ થાય છે.
સાચી વાત છે.
અમારા સમયમાં તો આ બધું ન હતું.
સાચી અમારા સમયને તો ગાવા માં ગાવાના બધામ લોકો મલીને કામ કરતા છે.
હા ને ઘરમે જ મીઠાઈ બનતી હતી ને
સાચી વાત છે હવે તો કેટરિંગ વાલાઓ બધું સંભાળે છે.
સાચી વાત છે.
જમવાનું મેન્યુ જોય
હા ના હજુ નથી જોયો શું શું રાખજે
હા મે તો દેખલો ગુજરાતી થાલી પનીર અને મીઠાઈ ને આઈસ્ક્રીમ અને ઘણી બધી વસ્તુઓ છે.
વાહ દરે તો મજા આ ગયા છે ખુબ મજા આવશે તમે.
ઘણો મજો આવશો મને તો નાચવાવામાં ખુબ ગમે છે.
અચ્છા તમે નાચો જશો કે નહી.
ઘણોય જસો નાચ ને તો.
હમ્મ સારું છે.
ઓ સોના જો
કઈ ની હો
તો દેખ લોસ સાગે સાગે વરમાલા ની તૈયારી ની કર ની થઈ.
હા. ઓર ફોટો પડવાઈ ની પડવાયા.
ના ના પડવાયને થોડા ઘણા જ પડવાયા છે ને થોડા ઘણા ઓર પડ પડવાની છે.
હમ્મ ઠીક છે.
થઈ ગયા આના.
હા હમારે એટલે ભી લગ્ન થયા દેખો કાલે ખુબ પાણી બરસ્યો છે દેખ લોગ જીવણમા લોગાન બી પત્તર પી પાણી પાણી
હા સાચી વાત છે કાલે કાલતો તો મોસમ ઘણોય બરસ્યો છે.
હમ્મ.
હું પી મન લોગ તો કી કુલ કિમેડે વેગ.
ઘણી પરેશાન વેગયા વેગાતે.
ઓર દુસરીખ દુસરીખ ચાર દિન બો
હો ત્યોં. દેખલો લગ્ન માંથી દેખલો પાણી ઘણું મળે છે એ બાકી કોને આવે તો ઈ મને તો આને બરસ જ આવે છે હમ્મ.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
તમે લગ્નમાં નાચો જશો કે નહી હલો
હલો હલો હા એક મિનિટ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
હલો
હા તમે લગ્ન માં નાચવો જશો કે નહી
હા હા મને તો નાચો ખુબ ગમે છે
હમ્મ
તમે
હા. મને ગણો એ ગમે છે. ઓ સુણાવજું તમાર વીરા ના લગ્ન થઇ ગયા.
હા થઈ ગયા અમારે વીરા નું લગ્ન તો બે સાલ થઈ ગયા.
ગયા સારું છે ખુબ સરસ.
હમ્મ.
ઓ સુનાવજો તમારા કેટલો કેટલો ટેમ હોય ગ્યો તમાર લગ્ન ને કેટલો ટેમ થઇ ગયો.
મારે લગ્ન નું તો ત્રણ-ત્રણ વરણ હોય ગયા છે
હચ સારું છે.
હું મારા મિત્ર લગ્નવું જઈ છે.
હુ કેવો છો.
હું બી મારા મિત્ર લગ્નમાં જાઉં છું.
બસ જઉન ખુબ નાચ
પરસો પરસો લગ્ન છે ઓર
એક તારીખ નો એક તારીખ તો મારે એકનો માર થેરિજ
ઓ તમને તમને બી આવો જ તમને લ ગનની તૈયારી કરી લીધી
ના ના આ બાર તો નહી કરી છે ચ જાણ .
દિન તો કાલ રહ્યો છે બેન
હા ગાલ તો રહ્યો છે પર હ વા કઈ નઈ ગ લંગા છે.
ઠીક છે.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
હમારે તો દેખલો લો કપડા અને પેટની વસ-વસ્તુઓ સબ તૈયાર છે.
હ ના ના મારે તો કરની છે. તૈયારી સબ તો છુટિયામાં પિરમાં આવીય છે. તો હવે જાવાનું તૈયારી કરની પડે છે.
હમ ગામે તેલ લગ્નનો માહોલ ખુબ આનંદદાયક હોય છે.
સાચી પા લગ્નમાં તો ખુબ આનંદ આવે છે.
હમ્મ. લગન મે દેખો નાચ ગનાા સ્વાદિષ્ટ ભોજન ઘણી ઘણી ખુશી હોય છે.
સાચી વાત છે. નવા નવા લો પણ મળે છેને. નહી.
સાચી વાત.
ઓ સુનાઓ જો
કંઈ નહી હવે તો ઓ મને તો બારત જ જણો ઘણો ગમે છે.
હા સાચી વાત છે બરા જાણો તો ઘણોય ગમે છે એના
બસ આગે યાર દોસ્ત વેવે તો ગમે છે બાકી એકલા તો કોની ગમે છે.
હા કે તું કટે ભી જવા તો મીલી જ જાવ હે.
સાચી વાત છે. યાર દોસ્ત સાગી આનંદ હા શું કે કેવો છો?
અરે સાદીયામાં તો તે લગ્નમાં તો પરિવારનો સાથે જ જાણ્યા આવે છે.
હા ના હા આ વાત તો સાચી છે પર તો એક પરિવાર ના સાગે સાગે કોઈ યાર દોસ્ત મિલ જવે તો લગનારો આનંદ દુગનો થઈ જહે. હમ્મ સાચી છે. હમ્મ સારું.
આજકાલના લગ્ન ખુબ ભવ્ય થવા લાગી ગયા છે.
સાચી વાત છે ઘણ ભવ્ય ક
હમ્મ. ફોટોગ્રાફી ના એવું કઈ કે કઈ વેહ લાગ્યા ખુબ ચર્ચામાં રે ખર્ચ ખર્ચ બી ઘણો આવે છે હમણાં ઉપરે તો
સાચી વાત છે જી દેલો લગ્નમે હાંભે તો છતરો કર પત્રય કમ લાવ્યો છે.
હમ્મ.
સારું છે. દીગરી કે કાકાકો ફોન આવે છે મારે
ઠીક છે. આવજો હા.
હ
હ